હલો.
હેલો.
હા હેલો.
કેમ છો બેન?
હા મજામાં, તમે કેમ છો?
હું પણ મજામાં છું, તમને મારી આવાજ આવે છે?
હા બેન આવે છે.
સારું આજે હું તમારી સાથે સંસ્થા વિશે વાતો કરવા માંગુ છું, તમારે પા ટમ છે ખરો?
હા બેન ટાઈમ છે કરી શકો.
હા તો હું પેલા કઉ તો સ્વચ્છતા છે ને આપણા જીવનમાં ને અત્યારનો મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તા હોય છે ને, ત્યાં જે પ્રભુનો છે ને વાસ હોય છે. તમને ખબર જ હશે કે આપણા વડીલો સાથે કહ્યું છે. સ્વ્છતા તે પ્રવૃતિ છે. અને જે હું કઉ તો એટલે આ માત્ર શરીર ને કે ઘરની સફાઈ ન જ નથી. પરંતુ છે ને આપડી આસપાસ પછી પર્યાવરણ અને માનસિક અ વિચારો અને શુધ પણ છે. અને માનવ જીવન છે ને સુંદર સ્વસ્થ અને દીર્ધુ બનાવવા માટે છે ને. સ્વચ્છતા ઉભાર્યું છે. તમને ખબર હશે કે જો આપડી છે ને આપડી આસપાસ ગંદકી રાખું છે ને. અનેક પ્રકારના છે ને રોગો ફેલાવશે. તમને તો ખબર જ હશે કે આપણા સ્વસ્થ પછી નુકસાન છે ને આપણેે જ પહોંચાવીએ છીએ. અ છે સ્વચ્છતા છે સરકારનું જ કાર્ય નથી પરંતુ બધા જ નાગરિકોની ફરજ છે. બધાએ જ સ્વચ્છતા રાખવી જોઈએ. ખબર જશે કે તંદુરુસ્ત શરીર અને પછી મન અ માટે છે ને સફાઈ ખુબ જ જરૂરી છે. સારા કપડાં પહેર સફાઈ વાળા કપડાં પહેરો સફાઈ વાળી જગ્યાએ રહ. અને આસપાસ ના ઘેર ના આસપાસની જગ્યાએ સાફ રાખતી છે. વ વધે છે. પછી સ્વચ્છતા છે ને જાણવાથી છે ને આપણું સ્વસ્થ સારું રહે છે, અને આપરેેશન એ બીમારીથી દૂર રહી શકે. તમને તો ખબર છે કે, આપણે જયારે સ્વચ્છતા રાખીએ છીએને અને આસપાસ આપડે સારી જગ્યા રહીએ છીએ ને, તો આપણને રોગો ના થાય. ત્યાં લોકો જે સ્વચ્છતા નથી રાખતા ઘેરમાં ગંદગી રાખતા બાર ગંદગી રાખે છે, તે લોકોને રોગો પણ વધારે થઈ જાય છે. પછી રોજ સવારે છે ને પહેલા છે ને ને જને સ્નાન કરવું જોઈએા સાફ કરવા જોઈએ તેથી વપડા પહેરવા જોઈએ સારા, તેથી શારીરિક સ્વચછતા છે તે. અને ઘરની વવસ્થા હું બોલું ને તો ઘરમાં રોજ કચરો. પછી પોતું કરવું જોઈએ, અને જોઈને આને બધીજ વસ્તુઓ છેને વ્યવસ્થિત રાખવી જોઈએ. બધાની એક જગ્યા પોતાની હોય છે, ત્યાંજ તેની જગ્યાએ મૂકવી જોઈએ. તમને ખબર છે કે ઘરની સાથે છે ને આપડી શ અ શરી પછી મહોલો કે ગામ પણ સફાઈ રાખવું જોઈએ. અ જયારે ગામમાં તો બધી જગ્યા સફાઈયજ રે છે. પણ આપણા જે મહલ્લાઓ છે ને બધાને એકજુટ પર થઈ ને બજાર ને છે ને ર રસ્તા ઉપર સફાઈ કરવી જોઈએ. કે કે રસ્તા પર સફાઈ થાય ને, તો બાળકો રમે તો તો એ લોકોને રોગો થઈ જાય છે. બાળક સરકાર દ્વારા ભારત અ ભારત સરકાર દ્વારા છે ને દેશની સ્વચ્છતા પર થવા માટે છે ને, સ્વચ્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, અને તો ખબર છે કે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી એ છેને સપનું હતું કે આપણું દેશ સંપૂર્ણપ સ્વસ્થ બને અને અભિનિય અગ તમને પછી દેશમાં ખૂ ખૂણે ખૂણા મા સેચાયે પછી બનાવવામાં આવે છે, અને સ્વજતા કરવી જોઈએ. અને લોકોને છે ને કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. પછી જાગૃત કરવા માટે છે ને તો સરકારે કચરાપેટી પર રસ્તાઓમાં ખુબજ બધી જગ્યાએ મૂકેલી છે, અને દેશ અને સમાજ ના સ્વચ્છ રાખવાનું છે ને દરેક નાગરિકોને ફળોજ હોવો જોઈએ. બધા જ નાકેવી પડો છે. આપડે અ પછી બીજું કહને તો ગમે ત્યાં કચરો છે ને. ફેંકવા છે ને બદલે હંમેશા કચરા પેટીમાં જ ઉપ અ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કચરા પેટીમાં કચરો લાગતો રસ્તા પર સફાઈ દેખાય છે, પ્લાસ્ટિકને પ્રદુષણ ફેલાવવો ના જોઈએ. તેથી છે ને ઉપયોગ ઘટનાઓ થઈ જાય છે, તમને તો ખબર હશે કે પ્લાસ્ટિક આપણા માટે તે કેટલો હાનિકારક છે, ગમે તે જગ્યા પ્લાસ્ટિક ના સળગાવો જોઈએ, અને તે બ કઈ પણ જગ્યાએ ન ફેંકવો જોઈએ. પછી જાહેર સ્થળો, પછી ઘરમાં પાણી ન પાણીનો બગાડ ન કરવો જોઈએ ને, ગંદુ પાણી જમા તેમ ક્યાંય ના ફેંકવું જોઈએ. ગંદુ પાણી જે હોય ને તો આપડે કઈ પણ ફેંકી દઈએ છે, તે ન ફેંકવો જોઈએ, તેના રોગો થઈ જાય છે. સ્વચ્છતા કોઈ અને એક વ્યક્તિ નું કામ નથી, પરંતુ આખા સમાજની સમૂહ અ સમૂહિક જવાબદારી છે. તમેતો હમણાં હું જ કીધું, કે જો આપણેે બધા ભાગે મળીને છે ને આસ પાસની સફાઈ કરીશું ને, તો આપણો દેશ સુંદર થશે. અને રોગ મુક્ત બનશે, આવો આપણો સૌ સૌથી છે ને મળીને અને સંકલપ કરીને છે ને, આપણે ગંદકી નય કરીશું. નહી અને બીજાને પણ કરવાનું તાઈશ કરીશું, કેમ કારણકે છે ને આપણે જે ગંદકી ના કરીશું ને તો, બીજાને પણ કેહેવામાં સારું લાગે કે તમે પણ ના કરો. અને તે લોકો પણ સફાઈ ના કરશે ને, તો ભારતમાં આખો દેશ આપણો સુંદર રહેશે સ સફાઈ વાળો રહેશે, ને બહારના લોકો પણ આપડી સફાઈ જોઈને તારીફો કરશે, અને સફાઈ તો હોવી જ જોઈએ. કારણ કે સ્વચ્છતા જ એ જ જીવન છે, કારણ કે સ્વચ્છતા ન હોય ને તો આપ આપડી સેહત સારી ના હોય, સ્વચ્છતા ન કરીએ ને આપણે તો આપણને કઈ પણ રોગો થઈ જાય છે, પછી બધી જ રોગો ને દૂર કરવા માટે હોસ્પિટલ જવા પડે છે, તો સ્વચ્છતા જરૂરી છે. ઘેરમાં રસ્તા પર. દેશમાં પછી મહોલ્લા માં બધી જ જગ્યાએ સફાઈ હોવી જ જોઈએ ને બધી જ નાગરિકોની ફર્ક છે, તમે શું કેવા માંગો છો બેન?
હા બેન તમે કીધું સરસ કીધું. બરાબર સાચું જ કીધું ત મે જે સ્વસ્થ વિશે જે કીધું છે ને. એ બરાબર એ બધી રીતના સંપૂર્ણ સાચું જ છે. સ્વચ્છતા છે ને એ પ્રભુત્વ છે. જ્યાં સ્વચ્છ હોય ને, ત્યાં પ્રભુ નો વાસ હોય છે, આપણા ઘર હોય કે આપણા આંગણા હોય. કે આપની શેરીઓ હોય, કે આપણા ફળિયાઓ હોય. કે આપણું દેશ હોય કે આપણું શહેર હોય, આપણને છે ને બધું સંકલ્પ લેવું જોઈએ. કે હા અમને સ્વચ્છ આ બધું રાખવું છે, કેમ સ્વચ્છતાથી છે ને જ્યા સ્વચ્છતા હોય ત્યા દિવ્યતા હોય. એટલે સ્વચસ્થતા છે ને સમાજનું એક મુખ્ય કારણ છે. એ સ્વચ્છતા છે ને એ આપણા ઉપર ડિપેન્ડેટ છે, આપણને જેમ તમે કીધું કે આપણે સ્વચ્છ રહેવું જોઈએ, આપડા બાળકોને સ્વચ્છ રાખવું જોઈએ, સાચું કીધું તમે. કે આપણેે જો સ્વચ્થતા રાખીએ ને તો જ આપણા બાળક આપણાથી શીખે છે. હમણાં આપણે ઘેર માંથી બાળકને સવાર માં આપણને ઉઠીએ એટલે આપણે આપણા બાળકોને ડાયરેક્ટ આપણે ચાય કે નાસ્તો આપતા નથી. પેલા એને આપણે બ્રશ કરાવીએ, સ્વચ્છતા આપણા શરીર થી શરૂ થાય. પછી એ આપણા ઉપર ડિપેન્ડેડ રે. કે આપણે કચરા નો નિકાલ કરવો જોઈએ, પેલા આપણા શરીર ની સ્વચ્છતા તો આપણા આસપાસનો માહોલ પણ, આપણે સ્વસ્છતા વાળા જોઈશું. સવારમાં ઉઠીને આપડે છોકરાઓને નવડાવીએ પેલા બ્રશ કરાવીએ. બ્રશ કરાવી ને પછી એને ચાય નાસ્તો આપીએ, ને પછી એમને આપણે નનેવડાવીએ. નવળાઈ ધોળવાઈને એના અંગો શરીરના અંગો બધા. સાફ કરીને, પછી આપ આપને સ્વચ્છ સારા કપડાં પહેરાવીએ છીએ, ધોયેલા જ કપડા પહેરાતા છે. કોઈને બી જોયા કે ના આવ્યા પછી કોઈ ગંદા કપડાં પહેરતાશે? તે બી એક સ્વચ્થતાનું મુખ્ય કારણ છે. કે આપણેે ગંદા ના રહેવા જોઈએ આપણે શરીર ને ગંદુ ના રાખવું જોઈએ. ને ગંદા કપડા ના પહેરવા જોઈએ, તે આપણે શરીર ને સ્વચ્છ રાખીએ સારા કપડાં એ પહેરીએ. ને પછી આપડે કચરો આપણેે છોકરાઓને. વફરફર ચોકલેટ કઈ ખાતા હોય, તો આપડણે ત્યાં શીખવવું જોઈએ. કે તમે ખાધું તો આ કચરો છે, ને ગમે ત્યાં બેસાલા હોયને તા ના નાખો, અને કચરા પેટીમાં જઈને નાખો. સ્વચ્છતા ત્યાંથી શરૂ થાય છે નાનપણથી જ બાળકોના જીવનમાં સ્વસ્થતા નનું મહત્વ નાનપથી જ કવું જોઈએ. અહીં આપડે શીખવે પછી બાળક સ્કૂલે જાય છે. આજે તો સ્કૂલોમાં પણ બાલવાડી હોય. કે ગુજરાતી સ્કૂલ હોય કે આંગણવાડીઓ હોય. કે નર્સરી હોય જુનિયર હોય બધી જગ્યાએ આજે રિસેસ પડે ને જયારે ખાવાની ત્યારે છોકરાઓને ડાયરેક્ટલી નથી કેતા. કે તમે ટિફિન ખોલીને બેસી જાઓ એ લોકોને પેલા એમ કે જાઓ તમે લાઈન વળે. ધક્ક મુુક્કી કર્યા વગર લઇનથી જાઓ. ને જે પાણી છે એનાથી તમે હાથ ધોઈને આવો. એવું સ્વચ્છતાનું બાળકને નાન પરથી શીખવવામાં આવે છે. એટલે છોકરાઓ જાય પલે લાઈન પ્રમાણે જાય. ને હાથ ધોઈ ને પછી આવીને પોતાનો ડબ્બો ખાય. ડબ્બો ખાધ્યા પછી બી એ લોકો પોતાના એઠા હાથ કપડામાં લૂસતા નથી એ બી સ્વચથતાનું મુખ્ય કારણ છે. એ લોકો પાછી જાય ટીચર કે પાછી જાઓ. પછી ઢોલર પાણી મૂકેલું છે. પછી છોકરા લોકો જાય જમીને. પછી પોતાના હાથ મુ ધોઈને. ને રૂમાલ વડે બરાબર લૂછીને ને પછી બેસે છે.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
એ સ્વચથતા નું મેન પ્રતિક છે. નાન પરથી છોકરાઓું શીખે પછી સ્વસ્થતાની ભ. આપડી અ ગલીઓ. આપડે ગલીઓ બી જેમ તેમ કચરો ના નાખવો જોઈએ એઠેલું ના રાખવું. જોઈએ સરકારે તેના માટે વ્યવસ્થા કરી છે. જગ્યા જગ્યાએ સરકારે. અ કચરા પેટીઓ મુકાવેલી છે. તેમાં જઈને કચરો રાખવો બે ઢગલા ચાલીને જાવ તો કઈ વાંધો નથી. એમાં જાને છે કે કચરો નાખો ને પછી સરકાર દરરોજ ના ટટેક્ટર પણ મોકલે છે. આજે વ્યવસ્થા સારા સારા ગામમાં. બધી જગ્યાએ શેરી એ બધી જગ્યા હમણાં કાળજી સરકારે રાખેલી છે સ્વચછ વિશે સ્વચ્છતા અભિયાન ચલાવું છે. કે શેરીએ શેરીફરો જાય છે ને કચરો માંગે છે. જેથી આપણેે ગમે ત્યાં કચરો કે એઠીલું નાખવું ના જોઈએ. ટ્રેક્ટર માં આવીને કચરા વળને કચરો આપવો જોઈએ. જેથી આપડો કચરાનો નિકાલ ને સ્વચ્છતા બરાબર જળવાઈ રે છે. એ સ્વચ્છતાથી આપડે નિરોગી ર છીએ સ્વચ્છતાથી આપડે આ સ્વચ્છ રાખીએ બધું ગંદુ રાખીએ ત્યા માછી સોરી ત મચ્છર. મંકોળા જેવા જીવો થાય છે. પછી એ મચ્છર મકડા જેવા આપણા છોકરાઓને કે આપણને આવીને કઢે જેથી આપણને રોગચળો જેથી આપણને રોગ ચારો ફેલાય છે જેમ કે મલેરિયા ડેન્ગુ એવા જેવા રોગચાળા ફેલાય છે. તે આપણેે બીમાર પડે છે તો આપણે સ્વચ્થતા રાખીએ ને તો આવા રોગચાળો ના ફેલાય એ પ્લાસ્ટિક નો જેમ તમે કીધું ને પ્લાસ્ટિક નો ઓછો વપરાશ કરવો જોઈએ બરાબર ને કીધું સરકારે આ વિશે પ્લાસ્ક આંદોલન પણ કાઢેલું છે. પ્લાસ્ટિક છે ને તે આપણા શરીરને બી નુકસાન છે કેમ કે પ્લાસ્ટિક છે ને. જલ્દી ઓગડતી નથી. પ્લાસ્ટિક છે ને જલ્દી ઓગળતી નથી તે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
એ છે ને જમીનમાં જઈને બેસી જાય છે. જેથી જે છે ને જ જમીન ને પણ ઉપજાવું બનાવવામાં ઓછી આપે છે કે જમીનને બી જમીનમાં જે પાણી પચવું જોઈએ ને. તે પ્લાસ્ટિક બધી જમીન બેસી જાય ને તો પાણી અંદર પસતું નથી વરસાદનું તે પણ આપણા માટે અ સારું નથી હાનિકારક છે ને પ્લાસ્ટિક છે ને જલ્દી નિકાલ થતી નથી. એ છે ને પ્લાસ્ટિક ચોટીને બેસી જાય છે ને પછી બિચારા જાનવરો ગાય ભેંસો બી જેમ તેમ કચરો ખાય ને તે પ્લાસ્ટિકો ગળી જાય છે બિચારા જાનવરોનું ભી ઘણું નુકસાન છે.
એટલે આપણને સ્વસ્થતા નું છે ને, સાચું જ આપણને ને આપણા છોકરાઓને બરાબર સ્વસ્થતા નું ખ્યાલ રાખે. જોઈએ કે સ્વચ્છ જીવન સ્વાસ્થ્ય જીવન. ને જ્યાં સ્વચતા હશે. ત માનવતા સારી વસે છે. ને સ્વચ્છ છે ને સાચે જ સ્વચ્છતા વિશે જેતું આપડે કે ને ને આપડે એમ કે ને કે સ્વચ્છ જીવન માટે સ્વા જીવન માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી છે. ને આપણા મનને પણ આપણે સ્વચ્છ રાખું હુ જોઈ એમ કેહેવાય ને કે, જં મન ચંગા તો કટોતી મેં ગંગા. જેમ સ્વચ્છ આપણે શરીર ને રાખીએ, તેમ મનને પણ રાખવી જોઈએ. બેન, મારી મને તમારી જોડે વાત કરવામાં ખુબ જ સારું લાગ્યું. તમારો આભાર.
પણ તમારે પર ખૂબ ખૂબ આભાર.